હા કેમ છો.
હા હું મજામાં છું, તમે કેમ છો.
બસ મજા ના.
હવે છોકરાઓને વેકેશન પડી ગઈ છે, ઘરે ચાલે છે.
પણ વેકેશન થઈ ગયું છે, બસ. હવે એ લોકો
જોઈએ ઘરે તો બોર થાય. ઘરે બહ મસ્તી કરે છે, બધા છોકરાઓ કે છે, વેકેશનમાં જઈએ કઈ બહાર હવે જોઈએ ક્યાં જવાનું.
હા સાચી વાત છોકરાઓને શું સ્કૂલ્સ ને ટ્યુશનને આ બધું ચાલુ હોય તો એમનું શેડ્યુલ એક ફિક્સ હોય. પણ હવે વેકેશન થઈ ગયું. જે એક્ઝામ થઈ ગઈ છે, વેકેશન થઈ ગય છે, તો હવે એ લોકોને ઘરે સાચવવા બહુ જ મુશ્કેલ. હવે આપણે એ લોકોને એમ પણ ના કહી શકીએ. . કંઈક ભણવા બેસો કે કેમ કે એક્ઝામ પૂરી.
હા એ અને એમનું પણ એવું હોય છે, કે જો વેકેશન લાગે એટલે ચલો કઈ ફરવા જઈએ આવું હોય છે. આપડા ટાઈમે કવું આપ પણ તો મામાના ઘરે આવું જતા
હા આપણેે તો વેકેશ એટલે બસ ત્યારે તો આપડું એક જ હતું કે વેકેશન એટલે મામાના ઘરે જવ. બસ આપડે ત્યાં હા બસ. ત્યાં મહિનો બે મહિના આપણે રોકાતા કેમ કે ત્યારે આપણો વેકેશન બે બે મહિનાના હોતા હવે તો એક જ મહિનાનું વેકેશન મળે છે.
તો પણ આપણું. આપડા ટાઈમ એવું હોય છે, કે બે મહિનાના વેકેશનમાં પણ આપ એક જ જગ્યાએ રેતા હતા મામાના ઘરે હવે તો છોકરા અનેક જગ્યાએ નથી ગમતું.
નવી પ્સ એસ્લોર કર હોય એ લોકોને નવી નવી જગ્યાઓ જોવી હોય. એવું જોય છે છોકરાઓને હવે. તો અમે પણ વિચારીએ છે કે છોકરાઓને ક્યાં લઈ જઈએ બસ. તે જ અમે પણ વિચાર કરતા છે.
છોકરાન આ એક સેગમેન્ટ અલગ જ હોય છે કે વેકેશન થઈ એટલે કઈક જવાનું છે, એમના માઇન્ડ માં પેલા જ પ્લાન હોય છે કે એવી જગ્યાએ જવાનું એવી જગ્યાએ જવાનું.
હા બસ એ જ એમનું ચાલે છે, એટલે હમણાં હું પણ એમ જ વિચારું છોકરાઓ ઘરે બહુ કંટાળી જાય છે. તો હમણાં વેકેશન છે તો થોડુંક કંઈક એક્સ્ટ્રા એક્ટિવિટીઝ સમર કેમ્પ જેવા અમારે ત્યાં ચાલે છે તો હું પણ એમને ત્યાં મૂકી દઉં, તો શું એમનું વેકે વેકેશન પણ એન્જોય થઈ જાય અને- ખોરાક ટાઈમ એમનો ટાઈમ તપાસ પણ થાય અને નવી નવી એક્ટિવિટી અને નવી નવી સ્કિલ્લ્સ એમને શીખવા મળે.
અને બીઝી હોય ને તો એમને પણ સારું લાગે ઘરે તો એ લોકો પણ હેરાન થાય પાછા એમને બોર થાય એટલે આપ ધન કરી પાછા. હા, એટલે કઈ એ હ કઈ કોય એમનું એક્ટિવિટી કઈું કરાવ દે ને એટલે એંગેજ ર છે પાછા પ્રોબ્લેમ નથી.
હા નહીં નહીં હમણાં તો એટલા બધા સમર કેમ્પ ચાલે છે ને કે ત્યાં બહુ સારી સારી છોકરાઓને એક્ટિવિટી કરાવે છે. તો એમને ત્યાં રમત રમત ભતમાં ઘણું બધું શીખવા પણ મળે છે.
અને એમને ડિમાન્ડ એવી પણ હોય છે છોકરાને વેકેશન થાય એટલે કઈક ચલો એક બે દિવસ ચલો કંઈક એવું હોય છે હવે.
હા, એ જ અમારે પણ એવું જ વિચાર છે પહેલાં તો બસ અમારે કુલદેવી જવું છે છોકરાઓને ત્યાં દર્શન કરાવવા જ છે, અને એના પછી કંઈક પ્લાનિંગ છે એ લોકો કોને કોઈ હિલ સ્ટેશન. કેવી રીતે કોઈ જગ્યા એ લોકો ને ફરવા લઈ જઇએ.
ના ના એ સારું હોય છે પણ એકચ્યુઅલી એક રીતે જોઈએ ને તો એ જવા જોઈએ વેકેશનમાં કઈક કે મેમરીઝ હોય છે છોકરાઓ માટે પછી.
હા હા સાચી વાત છે, એમ પણ આપણે એ છોકરાઓને લઈ જ જવા જોઈએ દર મતલબ વરસમાં બે વાર તો એ લોકોને લઈ જ એમ એનાથી શું એ લોકો નવી નવી જગ્યાઓ. જોઈએ નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરે તો એમને ત્યાંનું બધું ઘણું બધું એ લોકોને શીખવા મળે.
હા એ બહાર જવાથી ખાલી એટલો એન્જોય નથી થતો એને શીખવાને પણ બવું મળે ને એટલે જવ જોઈએ અને કેવી મેમરીઝ પણ થાય છે, એ લોકોની કે આ વેકેશન માં આપડે અહયા ગયા. બીજા વેકેશનમાં અહિયાં ગયા એ
હા હા નહ સાચી વાત છે. એટલે છોકરાઓને તો બહાર લઈ જ જવું પડે છે. બસ તો તમે પણ જા હશો ને હવે ક્યાં જવાનું છે.
એજ જોઉં છું ક્યાં જવાનું હવે તો મામા ઘરે પણ જવું છે, અમારે તો.
હા ના ના સાચી વાત છે, છોકરી થોડા બોર થઈ ગને હમણાં સ્પેશિયલી હવે આપણાં એક્ઝામનો સમયગાળો ચાલતો હતો એટલે એ લોકો પણ ભણી ભણીને થોડાક તો કંટાળી ગયા હશે એટલે માઇન્ડ ફ્રેશ કરવા હશે તો જવું પડે.
કેટલીક જોશે આ વેકેશન.
હા નઈ નહી સાચી વાત છે. બસ હું પણ હમણાં એ લોકોનું વેકેશન છે, એટલે વિચારું છું, થોડાક હમણાં છે ને એ લોકોને સ્વિમિંગ ક્લાસીસ છે, એવું બધું જોઈન. કરાવી દઉં તો શું એક નવી લોકો શીખી જાય. અને થોડો એ લોકો ન ટાઈઇમપાસ પણ. થઈ જાય.
હમ હમ બરાબર. એ કઈક તો જોઈએ એકચુલી કેવું છે, સ્કૂલમાં તેમનો ટાઈમ નીકળી જાય પણ વેકેશન. પડે એટલે એમનું ગમતું નથી એમના ફ્રેન્ડ પણ ના હોય ને અહં એટલે.
બસ હું હમણાં થોડા ટાઈમ એટલે હમણાં બહાર તો જવું જ છે, કંઈક બુકિંગ એવું ચાલું છે, હમણાં બધું વેકેશન તો એના લીધે બુકિંગ પણ મળતા નથી. એટલે અમારી ટ્રાય ચાલુ જ છે, તો એના પેલા અમે લોકો. વોટર પાર્ક ને એવું બધું જવાનું. વિચારીએ છે, તો તમે આવશો. શું
પણ આ ટાઈમ એવો છે ને જાય કે અત્યારે કશું મળતું નઈ વેકેશનનો ટાઈમ એટલે બધું ફૂલ ફૂલ જ હોય છે એવું થાય છે હવે.
હા એ જ ને એટલે અમે પણ હમણાં બુકિંગ કેયને અમારું પણ વેઇટિંગમાં બતાવે છે.
હમ લોકો બે બે મહિના પેહલા કરી લે છે ને એટલે બધો પ્રોબ્લેમ થાય છે.
હા અમારે પણ કઈ જ હતું પણ વેટિંગમાં જ છે હમણાં શું ગરમીનો ટાઈમ પણ છે એટલે કોઈ હિલ્સ સ્ટેશન બાજુ લઈ જઈ છોકરાઓને તો જરાક મજા જા આવે એ લોકોને.
બરાબર અને ટાઈમ એવો છે ને તમે કઈ પણ જાવ આટલી ભીડ જ બધી હોય. વેકેશનમાં એટલે કેવો છે આજ ટાઈમ મળે છે છોકરાઓને કઈક લઈ જવાનો બીજું તો સ્કૂલ ચાલે છે, ઓફિસ ચાલે છે એટલે આજ ટાઈમ હોય ને એટલે ભીડ પણ બહુ હોય છે દરેક જગ્
હા બહુ જ ભીડ હોય છે ટ્રેનમાં તો આમ કેયને ચડવાની પણ જગ્યા ના હોય ને એટલી બધી ભીડ થઈ જાય છે.
હા. પર્સનલ વેહિકલ પણ ના લઈ જવાય યા.
મળે અને પછી છોકરાઓ સાથે હેરાન થઈ જવાય ને આપણે એના કરતાા ટ્રેન છે એવું બધું સારું પડે.
હા ટ્રેન સારી પડે એમાં કા તો તમારે સ્લીપર કોચ હોય કાં તો પછી ટ્રેન
હા હા કેમ કે છોકરાઓ એક જગ્યા પર બેસી ના રહીને હવે આપડે આપડું વેહિકલ લઈને ગયા હોય કારમાં તો ત્યાં લાંબી લાંબુ મુસાફરી ના કરી શકે છોકરાઓ.
અને એમાં થ થાકી પણ જવાય પાછું એન્જોય નથી થતો આપણું પોતાનું જો વેહિકલ લઈ જાયને એટલે
હા નહીં નહીં સાચી વાત છે એના કરતા ટ્રેન છે કે કોઈ બસ છે એ બધું સારું પડે.
હમ્મ. જોઈએ હવે કઈક તો લઈ જવું પડે છોકરાને ઘરે ના રાખાય પાછું વેકેશનમાં.
ચી વાત છે અમે પણ ઘણી બધી જગ્યાઓ વિચારીને બે ત્રણ જગ્યા સિલેક્ટ કયરી છે અમે લોકોએ અને આવી રીતે અ ત્યાંથી જ અમે લોકોએ બુકિંગ કરાવ્યું છે આમ ટૂર એન્ડ ટ્રાવેલ્સવાળા પાસેથી જ તો એ લોકો જ બધું અરેન્જમેન્ટ કરી દેય છે એટલે આપણે કશું જોવાનું હા. એટલે બસ જાવું જ છે લઈને તો એનાથી પેહલા હવે થોડો એના જવામ વાર છે અમારે તો બસ હું એવ જ વિચારું છું તો અમારા શહેરમાં છે ને ઘણા બધા અ શું કહેવાય મ્યુઝિયમ પાર્ક છે. પછી છોકરાઓને એક્ટિવિટી ક ક્લબ જેવું બધું ઘણું બધું છે. તો અઈ આવી બધી જગ્યાએ લઈ જઈશે થોડો એ લોકોનો ટાઈમ પણ નીકળી જાય.
હા એ જગ્યા ચેન્જ થઈ જાય ને એટલે એમને સારું લાગે પાછું ઘરે ઘરે બોર થઈ જાય પાછું એકલું ઘરે રહી.
હા થોડા ગેમિંગ હાઉસ ને એવું બધું છે તો ત્યાં નવી નવી ગેમો છે. એટલે ત્યાં પણ, તમે પણ ટ્રાય કરજો કોઈ વાર હું તમને એડ્રેસ આપીશ.
હા હા, ચોક્કસ ચોક્કસ, એ કેવું છે ઈન્ડોર હોય તો સારું ગરમી ઈન્ડોર માં કઈ લઈ જવાય ને. આ તો પછી હિલ સ્ટેશન આ બેજ જગ્યા હોય છે વેકેશન.
હવે આપણા ટાઈમ જેવું થોડીક આપડે તો ચાલ એક જગ્યાએ બે મહિના કાઢીને ખુશ થઈ જતા હતા. ત્યાં તો છોકરાઓ બોર્ડ થઈ જાય.
ને આપ ન્યૂ આપના ટાઈમ એવું હતું કે બધા ભેગા બધા જ આવતા હતા મામાની ઘરે એટલે બધા ફ્રેન્ડસ થતા હતા કોલનીમાં કા તો સોસાયટીમાં. એટલે મજા આવતી તી હવે તો મોસ્ટ ઓફ તો ફરવા નીકળી જાય છે.
તો ત્યારે કેવી મજા આવતી હતી બધા મામાના ઘરે ભેગા થતા માસીના ક્રોમામા ફયના, ને ધા એ બધા સુ તા તા એક જ પથારી નાખી એ તું કેવી મજા
હમ્મ, એ મજા અલગ હતી અત્યારના છોકરાઓને ન ખબર એમને કેવું એકલું રેવાની આદત થઈ ગઈ છે બધા સાથે નથી બહુ ભાવતું એ
હા એ જ ને બસ એ જ પ્રોબ્લેમ છે છોકરાઓનો.
આપડે બધાને કેટલા ભેગા થાય એટલી કેલી બધ તો આખો દિવસ આમ નીકળી જતો હતો. રમવામાં, કઈક ગેમ્સ કરવામાં બધું.
આપડે તો કઈ ને આખી આખી રાતો પણ કેવા આપડા બધા કઝિન્સ ભાઈ બહેનો સાથે આખી કે ટાઈમ ક્યાં પૂરો થઈ ગયો. ત્યારે થોડી આપણી પાસે મોબાઈલ ફોન કે ટી વી ને એ બધા હતા.
કે હવે મોબાઈલ ને ટી વી આ આવી ગઈ છે ને એમાં જ બઉ થોડું દૂરી દૂરી એકચ્યુલી ઘરમાં જ આવું થઈ ગયું છે. બધા ભેગા રહેે છે પણ બધા દૂર દૂર એક મોબાઈલમાં હોય છે, એક ટી વી માં હોય છે.
નહી નહીં સાચી વાત છે. બસ આજ આ વેકેશનમાં છોકરાઓને સાચવવા આપણે બહુ મુશ્કેલ થઈ જાય છે. ખબર ની આપણી મમ્મી તો આપણને કેવી રીતે મસ્ત સાચવી લીધા. પણ અત્યારના છોકરાઓને ઘરમાં રાખવા બહુ જ મુશ્ કેલ છે. કેમ કે બાર બી
છે ને આપડા ટાઈપ એ પણ બહુ અલગ હતા. આ છોકરા એટલા એક્ટિવ છે એમને નથી ગમતું એક જગ્યાએ ફાવતું જ નથી
હા એ લોકો નું માઇન્ડ આમ નિરંતર કંઈક નવું કરું નવું કરું એક વસ્તુ પણ એ લોકો પાંચ મિનિટથી વધારે નહીં કરશે. એ લોકો ના માઇન્ડ માં કઈક નવું કરવું એવી જ ઈચ્છાઓ થતી હોય છે.
પણ આ લોકો કંટાળી પણ બહુ વેલા જાય છે કે એક વસ્તુ થી બહુ વેલા કંટાળી જાય પછી બીજું કંઈક જોઈએ.
હા ઘરમાં પણ કોઈક હવે કે બહાર એટલો બધો તડકો છે ને એટલે બહાર સાંજના પાંચ વાગ્યા પછી જ એ લોકોને બહાર મોકલાય રમા એ પેલાં તો મોકલાય નહીં તો એટલો ટાઈમ એમ લોકોને ઘરમાં બેસાડવા બહુ મુશ્
હમ્મ એજ તો, એક તો એમને ઊંઘ પણ નથી આવતી અત્યારના છોકરાને કંઈક જોઈ હોય છે કરવા માટે કંઈક જોય જ હોય છે.
છે એટલે બસ આજ ટાઈમ છે હવે બુકિંગ થયો બસ કન્ફર્મ થાય એટલી વાર છે પછી બસ હા જ લઈને એ લોકોને નીકળી જવું છે.
હા એ જોઈએ હવે કેવું થાય છે.
હા એ જ ને છોકરાઓને અત્યારે જ ટાઈમ મળે ને પછી તો બીઝી થઈ જાય
બરાબર મળીએ આપ પણ પછી જોઈએ પ્લાન કરી ઓકે ઓકે ઓકે.